હલો હલો હલો હલો
આપ ક્યા કર રહ હો
બેીઠીક હ ક્યા કર રહ હો હ હલોો બનારે હાલો ગુજરાતી બોલ ભાઈ ગુજરાતી બોલો ભાઈ ગુજરાતી હા હ ઓલુંને પડી ગયા પડી ગયા પડી ગયા
પડી નને હજી તો શરૂઆત છે ભાઈ
ના હવે ખાડામાં પડી ગયા હવે
એન્ડ ઇઝ બિગનિ એન્ નેવર માય કોમ્પ્રોમઝ માય સેલ્સિ
હ તમે આવા જો મોરે મારો હ હા સી વાત છે જો ને હમ બોલો બોલો બીજું બોલો એું દુખો નહી થાય બસારું હે
રેસ્ટોરન્ટમાં તમારે ખાવાનું શું શું બનાવેલ છે
અમારા રેસ્ટોરન્ટમાંજ હ ઊંધિયું ત્રણ પ્રકારના શાક દાળ ભાત ચીખન પુરી ના પાણી આવે એ આવે બૂતરા
હું જ હું બસ તેલ વિજનું ખઉં છું સુર્કીના કો ખજલ તો કે ખવા આવેમાં
હમ કઈ બાજુ છે તમારે રહેવાનું કઈ બાજુ છે ભાવનગરમાં કયું હું શું તારા પપાસ શું બિઝનેસ કરે તમારા પપ્પા શું એમાં શું હોય એનું સિરિયસલી સમજાવ હોય કોન્ટ્રાક્ટમાં બિજનેસ કેવી રીતે સ્ટાર્ટઅપ કરવાનું હોય
એમાં કોઈ પણ રોડ રસ્તાનું કામ શરૂુ હોય તો એમાં કોકરેટ શેર રેતીજ છે કોન્ટ્રાક્ટ પાસ કરવાનો ન કોન્ટ્રાક્ટ પાસ કરીને- એમાં બધી એને જરૂરિયાત રેતી રેતી કોંક્રેટ પક્ષી ડામોર એવું બધી જરૂરિયાત પૂરી કરવાની અને પોતાના વાહનો એમાં આપવાનો
એમ છે તમારે કેટલા વાહન છે?
અમારે હાલમાં કન્સ્ટ્રક્શનમાં અમારે પાંચ વાહન છે.
ઓ તમને આવડે કે હાકતા?
હા અમે નાનપણથી સાથે રહીને શીખતા.
એમ છે તમે કોઈ દિ રેતી ન આમ અવર જવર કરી નાખો ગયા હોય
હા કેટલી પણ વાર.
મેમ છે. બોલો બોલો બાકી બીજું શું હાલે તમારી જિંદગી.
બીજી જિંદગીમાં ધૂડ પડી.
તમારે જોજો હરખેથી.
કબશી પડી.
બેન છે. તમે તો લીગલી કરો કે અ લિગલ કરો.
મેાપર ઓલ બધું
હમ હમ હમ. શું હોય અફેરા ન શું હોય તમારી રેતી નુ.
એક ફેર એના પ-
ઓહ. એ ક્યાંમ ડિસ્ટન્સ પ્રમાણે હોય કે એટલા જ હોય? તમારે ભાવના કરતી- - હ ઉનામાં રેતીનો ફેરો નાખવો હોય તો કેટલા રૂપિયા થાય?
તો એમાં જે પ્લસ જે- - કક બાવીસ હજાર બાવીસ હજાર રેતી ના આવે- -
હમ. પણ બાવીસ હજાર માં તમારું બધું- - ને તમારે ખાલી બાવસ હજાર દેવાનાને?
નઈ નઈ નઈ બાવીસ હજાર તો ખાલી ત્યાંથી રેતી ભરવી એના જ.
રેતીના ડીઝલ ના અમારે અલગ દેવાનું મજૂરીને બધું અલગ દેવાનું?
એમાં મજૂરી નો લાગે.
એમ છે મતલબ તમે ઓલાથી ભરો રેતી? હા એના પર ડીઝલ ના તો દેવાના અમારે?
હા એના ડીઝલ ના ઈ બધું અમે તમને કહી દે ઈં ઉના ખાલી કરાવવું હોય તો. તમારે ઓછામાં ઓછા. ચાલીસ થી પાંત્રીસ હજારની આસપાસ ગણતરી રાખવાની.
એ તમને બહુ મોંઘું પડે કારણ કે અમારે એનો કોન્ટ્રાક્ટ- - અમારી બાજુમાં પણ રેતી વાર બિઝનેસ કરે એટલે અમે તો સસ્તામાં અમે ભાવનગર થી ના લાવીએ.
હાલો.
હા.
ના અમારે મોંઘુ પડે દસ હજાર માં નાખતા હોય તો નાખી લેજો.
દસ હજારમાં તો રેતી ને એક બકડયું નથી આવતું અત્યારે.
હા તો અમારે તમારે રહેતું નથી તમારે તમારે ત્યા રાખો. તમારે દેવી હોય તો તમારે- - બેનિફિટ જોતો હોય તો આમ. એમે આમે હમ બોલો બોલો બાકી હું કઈ તમારે ગર્લફ્રેન્ડ ભાઈ બાળ બચ્ચા છોકરાઓ ચાર બાળકો છે એટલી ઉમર માં કેટલી ઉંમર છે તમારી અઢાર વર્ષમાં નાની પ્રગતિ માં તમે મોટું કામ કરી નાખો નાની ઉંમર માં ત હાચો કેમને
એમાં ચાર બાળકો ચાર બાળકો મારા અત્યારે સ્કૂલમાં સ્ટડી કરે છે
ક્યાં કે આપણે
સ્કૂલ માં પણ ભણે છે
હમ
બધા ચારે ચારે એ સ્કૂલમાં ભણે છે
હમ બોલો બોલો ક્યાં રોકાઈ જાય ક્યાં ખોવાઈ જ તમને કઈ દુનિયામાં હોય જ ભાઈ ખબર છે
અરે અમે યાર અહીંયા બીઝી હોવી અમારું કન્સ્ટ્રક્શન નું ટેન્શન કેટલું હોય
હમ અમને તમારે પાંચે પાંચ ખટાડા ભાડે આપી શકો
નહી નહી ભાડે ન આપીએ કઈ
તો
એ
અમારે રેતીનું કરવું હોય તો અમને ભાડે આપો
ન ન ભાડે ઈ ન મળે તમને
એક ખટારો કેટલાનો થાય પચાસ લાખ નો
નહી નહી સાહીઠ લાખ
હમ તમે રોકડે લીધા કે હપ્તા લીધા
ન જય
એમ જ હપ્તા બરાઈ જાય
હપ્તા તો ભરાય જ જાય ને એક ફેરાના ત્રીસ થી પચીસ હજાર આવે તો એનો હપ્તો કેટલાનો હોય ખબર તમને એક લાખ ને વીસ નો હપ્તો હોય મહિનાનો
ઓ હો તમારે બે ત્રણ ફેરા એમ જ નાખવા પડે ને એટલે તમારે મહિનાના પંદર વીસ તો ફેરા કરવા જ પડે કમસે કમ
હા એક દિવસ ના મિનિમમ ત્રણ ફેર જાય
એક દિવસ ના ત્રણ જાય. તો તમારે પાંચ કટ પાંચ કટારા હોય એટલે પંદર પંદર ફેરતા ને એક દિ ના. ઓ તમારે પ્રોફિટ મહિના વરનો કરોડ ઉપર હો જતો હે ને કરોડ દોઢ કરોડ જેટલું. ઓહ તો હું છે ત્યારે માં શું છે હોટી છે બી અમ ડબલું છે ફોર્ચ્યુનર છે.
અરે ડિફેન્ડર ડિફેન્ડર ડિફેન્ડર
હા આવે
યસ ડિફેન્ડર અને એક જી વેગન લેવાનો વિચાર છે હવે
એમ છે અમારા જેવાને હાકવા દેજો બીજું શું.
આકવા દઈશું તે ને પણ તમારી પાસે લાયસન હોવું જોવે.
અરે લાયન્સ અમારે તો ઓફરોડિંગમાં લાસન્સ ના જોઈયએ ને.
ઓફરોડિંગ તમે કઈ રીતે કરો.
અમે ઓફરોડિંગ અમારી કરી લઈએ એવી જગ્યા જોઈને. તમે ખાલી ડિફેન્ડર લેતા આવજો અને જીવેન લેતા આવજો ઇલેક્ટ્રિક છે કે પેટ્રોલ ડીઝલ વાળી છે.
ડિફેન્ડરયાર ક્યાં ઇલેક
જીવેગન જીવેગન નુ
હા જ ઈ વેગન ઇલેક્ટ્રિક આવે પણ ઈ ઇલેક ટ્રીકમાં ઓવક્રોડિંગમાં નું હાલે.
એવો ન ઈ ઇલેક્ટ્રિકમાં ચાલે તમે સવાળો જોશો ના બલોગ જોશો તો તેમાં એ કરે હે.
ઓ એની પાસે તો આવું બેસ્ટ મોડલ છે.
તમારે પાસે ક હ રોલ મોડલ છે.
મોડલ લેવાનું છે.
લેવાનું છે અજત એમને. ઓ, હોહો શું છે તમારા ગાડીમાં પછી ટુ વ્હીલ માં બુલેટે ખાવા શ કે.
નહી છાવા છાવા
જા વા છે નિંજા પણ હારી આવે.
નીરજા સારી આવે પણ એવરેજ નથી આપે.
એવી રીતે આપડે તો રોડ જમવાનો ને રોડ
રોલા ક્યાં જમે બાળ બચ્છા થઈ ગયા બાળકોને હવે રોલા જમાવાના આપવાનો હોય.
તમને અઢાર વર્ષ જ તો તમારો કો બુલેટ ન શૂટ કરે તમે બોડી બોડી માં છો. ચીમ જાતા હશે.
બ તમારો મોટો બિઝનેસ છે કે તમારે ફર વલરને જ રખડાય.
ફોર વ્હીલ તો હજી અમારે
ડિફેન્ડર એક છે હવે એક સ્કો્રોપિયો લેવાનો વિચાર છે પણ એની માટે પૈસા નથી અમારી પાસે જી વેગન લેવાના પૈસા છે સ્કોર્પિયો લેવાના પૈસા
અરે કેટલા જોઈએ પૈ બોલો ને તમને ખાલી પૈસા કેટલા જોયે.
પૈસા મારે સ્કોર્પિયો કેટલા ન આવે તમારા અંદાજ પ્રમાણે?
જો હારા માર તો બાવી લાખ નો આવે.
હા તો એમાં હપ્તે લેવો તો એક હપ્તો કેટલાનો મિનિમમ પડતો હોય.
હાલો તો હ હું મારે થોડોક બિઝનેસ છે મારે રેતી ના પંદર ફે આવે છે તો તમારે ઠલવવા પડે મારે કોન્ટ્રાક્ટ ચાલે બાજુમાં એટલે મારે અત્યારે જમીન ત્યાં જવું પડશે એટલે હું
ઓકે ઓકે મારે ઘંરે છેન સંભાળવાનું આવી ગયું
હમ